હલો.
હા.
હલો હા કેમ છો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરો છો.
કઈ નહી અમનાં તો ઘરે જ છે તમે?
કંઈ નઈ બસ એમ.
કે આ મારો ફર્સ્ટ ટસ્ક છે.
એવું. હા. હા સારું છે હા એવો ફોન કર્યો કે આધુનિક કપડા પારંપરિક કપડાં. અ એમાં શું ફરક છે કોલ બોલવા માટે કોલ કર્યો તમને.
હા તો.
પરંપરાગત વસ્ત્રો એ એવાં કપડાં છે જે આપણા દેશની સંસ્કૃતિ પરંપરા અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે આ વસ્ત્રો ખાસ કરીને ખાસ કરીને તહેવારો લગ્ન ધાર્મિક પ્રસંગો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પેર વામાં આવે છે
હા પ એકદમ સાચી વાત મને પણ સારી છે
હો એક મે અવાજ કયા
હા મને તમને સારી જ ગમે છે સાડી પહેરવાની બહ ગમે છે
હા
હમ સંસ્કૃતિ યાદ આવે છે ને સારી પેરવા ની
હા બરાબર છે
સાડી ચનિયા ચોડી સલવાર કમીજ, બાંધણીની સાડી, પટોળ એવી મહિલાઓમાં પહેરાય છે
હા ક છે નુ ફૈન્ડ છે
બરાબર એના હા ફાયદાઓ પણ છે પરંપરાગત વસ્તુઓ પહેરવાના
હમ હમ
જેમ કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે તહેવારો અને પ્રસંગોમાં આકર્ષક લાગે છે હસ્તકલા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે છે વિવિધ રાજ્યોની ઓળખ દર્શાવે છે
હશેશે નવરાત્ર માં જ છો અને થડી તો ખુબ પહેરવામાં આવે છે ગુજરાતની પાણીણી બાંધની સાડી તો આખા ભારતમાં બહુ પ્રસિદ્ધ છે બાંધની સાડી
હા હમણાં નવડાત્રમાં એની વધારે સેલ થશે
હર હા એકદમ બરાબર છે મારામાં ફેશન ફર સારું છે અને તેનું આંધળું કરવું ના જોઈએ
હા પરંપરાગત અને આધુનિક વસ્ત્રો વચ્ચેનો તફાવત પણ છે જેમકે પરંપરાગત વસ્ત્રો સંસ્કૃતિ અને પરંપરા દર્શાવે છે ખાસ પ્રસંગોમાં પહેરાય છે હ સાડી દોત ચનિયાચોળી વગેરે પછી સાંસ્કૃતિક ઓળખ જાળવે છે ને આધુનિક વસ્ત્ર ફેશન અને આધુનિક જીવન શૈલી દર્શાવે છે રોજિંદા જીવન જીવનમાં વધુ વપરાય છે જીન્સ ટી શર્ટ ડ્રેસ વગેરે આરામ અને સુવિધા પણ ભહાર આપે છે
હા આપી છે પાપના સમય પ્રસંગ અને આરામ પ્રમાણે કપડા પસંદ કરવું જોઈએ રાતી માનસિક કિમની હા માનસાની કિંમત નથી આવતી જો છે આપણે સહન પરંપરા જતતી કહેવાય છે
એજ
તેનું વર્તન અને સંસ્કાર જ એની સારી ઓળખ હોય છે.
હા
હમ શિક્ષકોને બાળકોને પણ શીખાવવું જોઈએ આપની પરંપરાને કેવા હોય દૂષ પાાવું જોઈએ તને વસ્ટવાનું સાારી સલવાર ધૂતી ધૂતી તેવું જોઈએ છોકરામાં પણ સવાય લગાવું જોઈએ.
હા પણ એ વધારે આરામદાયક નથી.
હા એ આરામદાયક નથી કો ગરમી હા કોઈ વાત નથી ગરમી ના દિવસમાં તો ના સુ થાયએ
ના એસો થાઇ એજ
હા સુંટ નથી થખ તે તમને શું ગમે છે તમે વસ્ટન પહેરે છે જતા હોય ટ્રેડીનેશનલ પ્રતો સા
હા પછી ચનિયાચોલી સારું લાગે છે.
હા સારું લાગે છે.
હા
તે તો સારું છે. બાકી ઓફિસ માટે સ્કુલમાં પણ બોવ પ્રોગ્રામ કરે છે. હા હા હા હા હા
હા પ્રોગ્રામમાં કોઈ ઈવેન્ટ હોય તો પેરે તો ચાલે બાકી તો રોજિંદા જીવનમાં નહી ચાલશે કમ્ફર્ટેબલ નથી
રોજાના સય આજ ન એવું આવતો એ પરામ પરામ પાડી કપડા ઉપેરવા હા બાકી તો ઉપેરવે બાકી નાેરવે બાકીઓને તો વેસ્ટર્ન બઉ ભાવે છે.
હા
બાકી હા ઈવે સ ભગવાનું હોય છે ને ઘરમાં વારો તહેવારો લગન એની પ્રસંગમાં પારંપરિક કપડા પેરવાનું પસંદ કરે છે બાકી છોકરા એવું કરે છે.
બરાબર.
યોગ પ્રદર્શતા હ હા બાકી તો બહુ જોવાના મળે છે ગુજરાતમાં તો બની પટોળ સી મને તો ચરને ચોડ બઉ ભાવ છે
અને જે નાના નાના ગામડાઓ છે ત્યાં તો પેરે જ છે હમણાં ભી બધા
હા બધા તો સાડીવું રાજસ્થાન છ મારે મે તો પેરે છે હવે હા
ને આધુનિક વસ્ત્રોના ફાયદા પણ છે આરામદાયક હોય છે. પછી દૈનિક જીવનમાં અનુકૂળ છે અને ડિઝાઇન પણ રહી ફેશનમાં પણ તરત મળી જાય છે. જે સમયની પણ બચત થાય છે.
હા જેતે હાથ પછીર કેવું જોવા આવે ને ભરત કામ કપડા આવે એ પણ બહુ ચાલે છે.
હા
એવું તો પહેરવું જ જોઈએ પારંપરિક શ હ ગલ સિઝન અત્યારે તો બઉ ચાલે છે. મ મેહેંદી ના દિવસે કુરતો પેરે છા હાન્ટ્રેસ ચાલે છે બેસ્ટ માં પણ બહુ પ્રકારની કે છે લોંગ વેસ્ટર્ન રહી જ બાકી શોર્ટ છે કો છે
હા હવે તો ડિઝાઇનમાં આવા લા હા
હા ડિઝાઇનમાં રે છે. બવ તે પારંપારિક પણ થઈ જાય અને વેસ્ટર્ન પણ થઇ જાય. એવી બહુ જ ચાલી છે આ માર્કેટમાંથી
અને હવે તો બધી એમ જૂની સ્ટાઇલો જ પાછી આવે છે ફેશન
હા જૂની ફેશન આવે છે. તમને તે હાથથી પણ એવા કપડાં ખરીદો છો ને
ક્યા?
તે હાથ થી બનાવેલા છે છે ને કપડાં તેવા કપડા બહુ ચાલે છે હવે.
ગુજરાતમાં તો બહુ હાથ્ થી બનતા છે. ને પાછા એ એક્સપેન્સિવ પણ રે
હા એક્સપેન્સિવ પણ રે છે તો. તેવા કપડા એ વેસ્ટર્ન હોય છે પારંપારિક હોય છે. હવે મસ્ત સરસ લાગે છે એવા કપડાં
હા સારા લાગે છે આપણે આમ મિક્સઅપ કરીને પણ પહેરી શકીએ.
હા મિક્સઅપ કરીને પણ પહેરી શકે છે. હા જો સ્કૂલમાં પણ પ્રોગ્રામ રે છે ને ત્યાં પણ પેરે છે. સાડી જો સલવાર
હા નાના છોકરાઓને સ્કૂલમાં હ ફંક્શન રહેે ત્યારે પેરાવતા છે પછી કોલેજોમાં પણ કોલેજોમાં પણ ડેઝ રહે ત્યારે પહેરાવે.
હા આ ડેઝ ત્યારે કલરથીમ બહ ચાલે છે
હા હ ને એમના તો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા જ કરે છે લૂક ક્રિએટ કર ને બધા-
હા અ આત્મવિશ્વાસ આવે ને આપનો જો વા ક કોય પે હોય આપણ પેરવું જોયું હતું યુવા તેવું કેથી હા ક ઇતિહાસ જોડાવેલો હોય છે સંસ્કૃતિ જોવી હોય છે.
એ જ સંસ્કૃતિ જાળવવી જોઈએ હા
હા જાળવી જોઈએ.
આજે પણ પહેરતા છે પણ હા ઓછું થઇ ગયું છે પહેરવાનું
કો શું થઈ ગયું છે આવે
કેમકે વેસ્ટન કપડાં એ કમ્ફર્ટેબલ રે
હા કમ્ફર્ટેબલ રહે છે. અમે યુવા જે છોકરા છોકરીઓ જે કોલેજ માં જતા મોડર્ન થઈ ગયા છે થોડા મોર્ડર્ન ડ્રેસેસ ડ્રેસઅપ કરે છે પાર્ટી હોય કેટી પાર્ટી બર્થ ડે હા એવું પેલે એવું
આ એમાં હું જીન્સ ટી શર્ટ ડ્રેસ એ બધું જેમ સારું લાગે પાર્ટી વાર્ટીનું
કમફટેબલ છે બાકી તોત તહેવારો માં પહેરાય ક્યારે ક્યારે પહેરી શકાય એવું
હં ને આપને પાછું ટાઈમની સાથે ચેન્જ પણ થવું પડે સંસ્કૃતિ જાળવવાની પણ ચેન્જ પણ થવું પડે ને
હા સાચી વાત છે ચેન્જ પણ થવું જ જોઈએ તો સાર પછી સારું લાગે તમારી સાથે બોલીને ખૂબ ધની માહિતી શીખવા મળી હ થેન્કયુ બાય
હા